હલો હલો હલો
હલો
હા અવાજ આવે છે હલો
હેલો કઈ બોલશો કે નહી
અવાજ આવતો છે મારો
હા આવે છે.
હા બોલો
શું કરો છો?
કંઈ નહીં તમે ક્યાંથી બોલો છો?
તમારો અવાજ સ્લો આવે છે.
હલો.
હા હવે ક્લિયર હોય જાય
હા તમે ક્યાંથી બોલો છો?
અમે બનાસ કોઠાથી ગુજરાત બનાસકોઠા તમે ક્યાં થી
મેં વલસાડથી
એવું એમ જમી લીધું
ના બાકી જ છે અત્યારે
એવું એમ અચ્છા અચ્છા કેમ તમારે ટાસ્ક કમ્પ્લીટ નહિ થયા હજી
મારું ચાલુ જ છે મે ફસ્ટ અત્યારે મે સ્ટાર્ટ કર્યું મે એમાં હજી મારા કોલ વાળા ટાસ્ક ચાલુ જ છે બાકી
તો તો અમે ન્યૂ તમે ન્યૂ અ અમે કાલ જ ડાઉનલોડ કર્યું હે
પણ નવાજ છે ઓકે કોઈ તમને સજેસ્ટ કર્યો એપ હલો
શું હા.
તમને આપ કોઈએ સજેસ્ટ કરીયુ કે પછી કેવી રીતે મળ્યું એપ
મારા ફ્રેન્ડ પાસે એફ હતું એને મને આપ્યું છે મારા ફ્રેન્ડએ કીધું કે ઓમ તો હું વાત કરીશ તો તને પૈસા મની જેવું મળશે પેમેન્ટ
બરાબર છે.
તમને કેવી રીતે મળ્યું
મને પણ મારી ફ્રેન્ડે જ આપ્યું છે.
અચ્છા શું તમે ભણો છો?
હા મારું અત્યારે એમ બી એ ચાલુ છે.
ઓહ ભાઈ હ
તમે
અમે સ્ટુડન્ટ
શેમાં
ટ્વેલ્થ
ઓ ઓકે સરસ
હા તો તમે ક્યા ટોપિક ઉપર વાત કરવા માંગો છો.
હમ્મ ગેમ રમ્યા?
હા. હમ્મ તમે ગેમ રમેલા
હા મેં ઓલમોસ્ટ મારા જેટલા બી ફ્રેન્ડસ જોડે વાત કરું છું ને એમાં તે ગેમે જ રમે રમું છું કેમ કે એમાં થોડાક અ અમુક વાત નહીં કરવાની હોય ને તો મને ખ ખબર નહીં કંઈ વાત કરવાની છે કંઈ નહીં તો મેં ગેમ રમવાનું વધારે પ્રિફર કરું.
અરે હા ગેમ રમવામાં કઈ ગેમ રમો છો
મ ગેસ ધ એનિમલવાળી ગેમ ખબર છે તમને
હા
હા તો એ રમીએ
હમ અમે તો એ નહીં રમતા
અચ્છા તો તમે કેવી રીતે નોર્મલી વાત કરો છો તમારા ફ્રેન્ડ્સ જોડે
હા અમે તો નોર્મલી નોર્મલી મતલબ હાલ તો ફિહાલ મ પ્રવાસ વિશે ગમે તે ટોપિક ઉપર વાત કરીયએ એક ટોપિક ઉપર વાત કરીયએ
ઓકે બરાબર છે
હમ
તમને તમને જેમણે એપ આપી આઈડિયા
હમ
એ કેટલા ટાઈમથી યુઝ કરતા હતા
એ ઓબ્વિયસલી બે ત્રણ મહિનાથી યુઝ કરતો હતો
અચ્છા તો હમણા કેટલું અર્ન કર્યું કઈ આઈડિયા છે તમને
હમ
એમણે કેટલું અર્ન કર્યું આ એપમાંથી તમને કઈ આઈડિયા છે
હા હા એને પેલા એ વન મંથ પહેલા એને ચાર હજાર વિડ્રોલ કર્યા હતા
ઓકે
અને હાલ બે ત્રણ દિવસ પેલા ટુ થાઉઝન્ડ વિડ્રોલ કર્યા
સરસ ને કેટલું કામ કર્યું
એ તો મને નહી ખબર મેં તો કાલ જ ડાઉનલોડ કરી
ઓકે બરાબર છે
હમ તમારા કેટલા ટાસ્ક કમ્પ્લીટ થયા છે અજી
મારો હજુ આ ફસ્ટ ટાસ્ક ચાલુ છે એ કમ્પ્લીટ નહી થતો ફોન અપાય પછી મેં બીજો ટાસ્ક લેવું એમ વિચારતી છું એટલે પહેલાં આ જ પૂરો કરવામાં છું અત્યારે
હા તો આ તો પંદર ટાસ્ક આવે એમાંથી મારે દસ દસ તો કમ્પ્લીટ થઈ ગયા છે આ અગિયાર મો ટાસ્ક છે
અચ્છા મતલબ કોલની વાત કરો છો મારો ભી આ અચ્છા ઓકે મારો ભી એજ કઈક છે દસ અગિયારમો ચાલુ છે
તો મારે પણ અગિયાર મોજ ચાલુ છે
ઓકે બીજા કોલ કોને કર્યા તમે
હમ બસ રેન્ડમ બે ત્રણ છોકરી મળી હતી અને મારા ફ્રેન્ડ
ઓકે મતલબ એપમાં
હા
લાઈક પહેલાં ગ્રુપમાંથી
હા ગ્રુપમાંથી
ઓકે સરસ
હમ તમને ખબર કે કેવા ટોપિક ઉપર વાત જયાદા કરવી જોઈએ
શું કયો
તમને ખબર કે કયા ટોપિક ઉપર વધુ વાત કરવી જોઈએ
ના મને પણ નથી ખબર તમે વાત કરી હતી છોકરીનું કંઈ નામ એવું કાઈ ખબર છે તમને
હા ગ્રુપમાં જ છે અન્નુ એને મને માહિતી આપી બધી
ઓકે અને બીજું
તમે પણ એના જોડે માહિતી લઈ લેજો
બીજું કોને આપી બીજું કોણ કોની સાથે તમે વાત કરી હતી
હા નેહા પટેલ
ઓકે એ લોકોએ તમને સામેથી કોલ કર્યો કે મેસેજ કર્યો
મેસેજ કર્યો હતો કે ફ્રી હોય તો કોલ કરો તમે તો ફ્રી હતો તો પછી કરી દીધો
ઓકે બરાબર છે
હમ હ હાલ તો એ અનુ મને બહુ માહિતી આપી કે આ વિષય પર વાત કરવાની આવી સ્ટાઇલમાં વાત કરવાની જો તમે ગુજરાતીમાં વાત કરતા હોવ તો ગુજરાતીમાં કરવાની હિન્દી માં કરતા હો તો હિન્દીમાં જ કરવાની
મતલબ હિન્દીમાં વાત કરે તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય એમ
ના ના
અચ્છા મેં અત્યારે બે ત્રણ દિવસ પહેલા એક છોકરી સાથે વાત કરી હતી ગ્રુપમાં મેસેજ કરતી હતી તો મેં એને સામેથી મેસેજ કર્યો કે મતલબ કોલ કરવો હોય તો તમે પણ મને કરી શકો અને મને ભી જરૂર છે જ આવી રીતે વાત કરવા માટે તો પછી અમે બને એકબીજાની વાત કરી તો એ મરાઠી હતી મહારાષ્ટ્રની અને ગુજરાતી સમજ ન પડતી હતી બિચારી એટલું ટ્રાય કરતી હતી બોલવાનું ને સમજ બીની આવતી હતી અને એને બોલાતું બી ન હતું એના
એવું
હા પછી એના સાથે અમે એક ગેમ રમાં એવી રીતે ટાસ્ક કમ્પ્લીટ કર્યો
હા અચ્છા અચ્છા શું તમે એ પણ અમને શીખવાડ છો ગેમ રમતા
મેં તો તમને કીધું પેલા
એનિમલ ગેસ કરના
હા
એ અચ્છા અમે તો એવી સ્ટાઈઇલમાં વાત નઈ કર હા ઇન્સ્ટા યુઝ કરીે છીએ તમે
હ એમાં રીલ આવે છે ખબર ગેસ ધ એનિમલ વાલી ચેલેન્જ ઓય જેમાં એનિમલને ડિસ્ક્રાઈબ કરે કે એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપું મારું એનિમલ છે એલિફન્ટ તો
હા
હલો
હા બોલો અરે બોલો આવા જ રા હૈ
હા તો મારે એનિમલ મારા મનમાં હોય કે એલિફન્ટ તો મેં એ એલિફન્ટને ડિસ્ક્રાઈબ કરીશ કે એ મોટું એનિમલ હોય અહી આવી જગ્યા પર જ જોવા મળે જંગલમાં અત્યારે જોવા મળે પછી
હ
બેટ બાર હોય એની સૂંડ હોય એવી રીતે મેં ડિસ્ક્રાઈબ કરીને તો એના પરથી તમારે ગેસ કરવાનો કે મારું એનિમલ કયું છે
હા સમજી ગયો.
હલો.
સમજી ગયો સમજી ગયો. આવી રીતે તમે ટાસ્ક કમ્પ્લીટ કરો કોમાં.
. હા તો બીજું મતલબ હવે આ તો આપણે એકબીજાને ઓળખ તા નથી એટલે આપણા પાસે વાત કરવા માટે થોડા. ટોપિક હોય છે પણ જેના સાથે વાત થતી જ રહેતી હોય જેના બધું ખબર જ હોય આપણામાં આપણને એકબીજાના માટે એવું કોઈ હોય એના સાથે શું વાત કરવાની તો એમાં અમે ગેમ રમીમ
અચ્છા હવે તો બીધિ સ્ટાઈલ મોટ પુરા કરી. અમે તો બીલી સ્ટાઇલમાંપિક પૂરા કરીએ.
તમે શું કરો.
એ પર્સનલ ડીએમ કરું કેમ કે હાલતકો પતા ચલ જતા હૈ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
એ અન ના પાડે કે કે ર ઇસકો પતા ચલ જતા હૈ ના તો રિફંડ નહી મિલતા.
ઓ બરાબર છે.
હમ્મ. જ નહીિ
શું કેવ?
મોસ્ટલી.
હલો.
તો મેં ગેમ નહી રમતા
બરાબર છે ઓકે.
તમે કેટલા તમારા ફ્રેન્ડ એવ કેટલા સમયથી યુઝ કરેપ્લિકેશન ને.
મારા ફ્રેન્ડ મારી છે ને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
કોલેજ કરતી હતી ને બીબી એ એમાં અમારો એક ફ્રેન્ડ હતો એ આ યુઝ કરતો હોય મને તો ખબર બી નહી હતી પણ એક દિવસ એમની સાથે વાત થઈ ને ત્યારે એને મને એના માટે કીધું મતલબ મેં કી વર્ક ફ્રોમ. ના માથે કીધુંને થોડું ન્ફર્મેશન આ આવી હતી તો મેં વિચાર્યું કે ટાય કરવું જોઈએ.
હમ્મ.
કેટલા ટાઈમથી યુઝ કરે છે એ બધું મેં એને નહી પૂછ છું.
હા આમાં તો પેમેન્ટ મળવામાં પણ ટાઈમ થોડો લાગે. .
બરાબ તં બેંકની ડિટેલ્સ એવું લખી દીધું છે આમાં
નાયુપીઆઈ યુપીઆઈ ઉપર ભી ટ્રોલ કર
હા તો ત નાખી દીધી યુપીઆઈ આઈડી
ના હજી તો ટાક કમ્પ્લીટ થાય પછી પેમેન્ટ આવે એના પછી આ આગળ વધવાનું ઓપ્શન આવે ને પછી ન ખાય
મેં બહુ વાાર ટ્રાય કરી છે પેમમેન્ટ વામાં ગઈ ને મારી યુપીઆઈ આઈડી ના કર ખવાનું પણ ટચ જ નહી લાગતું ત્યાં તો મેં વિચારમાં હતી કે
હાલ નહી જયાર ઓટોમિટંગ આવ
ઓકે.
એના પછી તો ફકરા વાળા ટાસ્ક તમે કમ્પ્લીટ કર્યા
ના ના નથી કર્યા
એમાંય કેવું આવે ફકરો હવે ફકરાને આપણે રેકોર્ડ કરીને બોલીને આપવાનો ફકરો
અચ્છા ઓકે
હમ
હા એવું મને ગમે મતલબ આમાં આ થોડુંક મારા માટે મુશ્કેલ છે બધાને કોલ કરવાનું કેમ કે આવી રીતે બધાની સાથે વાત કરવા માટે બીજા માણસ